હેલો કેમ છું હા જય શ્રી કૃષ્ણ બેન કેમ છો, શ્રી કૃષ્ણ. બસ હમણાં જ મને તમે બહુ જ યાદ આવ્યા. મેં પોતે વોટ્સએપમાં એક ગ્રુપ બનાવ્યું છે. હા હું થોડી વસ્તુ તું વેંચું છું ઘરે તો એ ગ્રુપ માં મેં તમને એડ કર્યા છે. તમને ઓનલાઈન શોપિંગ કરવું ગમે કે ના ગમે
ગમે ને ઓનલાઈન શોપિંગ કરવા તો કોને ને ગમે કારણ કે છે ને હવે આજનો સમય તો એવો જ થઈ ગયો છે ને કે
કે દોડધણ ગળો થઈ ગયો છે તો એમાં જો આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ ને તો મને તો એવું લાગે છે તો ખુબ જ સારું છે કેમ કેમ કે હવે આપણને ખબર જ છે કેમ કે સમય કોને મળે છે આજનો સમય તો જઈને તો દોડભાવડ બની ગયો છે અને સમય તો મળ એટલા માટે તો મને એવું લાગે છે ને કે આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોય ને તો એમાં ખુબ જ સારો કહેવાય છે કારણ કે કે મેં છે ને એટલે કે આટલું ઉનાળુ ઉપર છે તો અમે જયારે કોઈ પણ શોપિંગ એ બધું ું હોય છે ને તો ઘરથી બહાર જરાક નીકળવામાં એટલે વિચારવું પડે છે તો મને તો એવું લાગે છે ને
જો આપણે એવું ઓનલાઈન શોપિંગ ને બધું કરતા હોય ને તો ખુબ જ સારું તો મને બતાવો ને તમે વોટ્સએપ પર
ગુન શોપિંગ એટલે શું તમે શું એમાં કર છો. હા, એટલે મેં વોટ્સએપ પર ગ્રપ બનાવ્યું છે. હું ચનકારી કપડાનું કરું છું. હું શું કરું છું કે ચિકનકારી ક્લોથસ વેચતા જે ડીલર્સ હોય ને લખનઉના એની સાથે મેં કોન્ટેક્ટ કર્યા છે એ લોકો મને ફોટોઝ મોકલે છે અને ડિટેલ મોકલે છે પ્રાઇઝની. અને મટીિરિયલની સાઈઝની એ વસ્તુ હું મારા ગ્રુપમાં શેર કરું છું અને જેને ગમે ને એને હું સીધું એડ્રેસ મોકલી આપું છું. પેલાં વેન્ડર્સને એટલે એ લોકો એને કપડાં મોકલી આપે અને જે કસ્ટ કસ્ટમર હોય એ લોકો મને ગૂગલ પેથી પેમેન્ટ કરી દે છે. જે હું વેન્ડર્સને આપી દઉં છું જોકે અત્યારે તો એમેઝોન, મીશો અને ફ્લિપકાર્ટ જેવા પણ પ્લેટફોર્મ બની ગયા છે. જે લોકો ઈઝી રિટર્ન આપે છે. અને એ પ્લેટફોર્મ પણ મોટા છે. તો એ રીતે પણ લોકો ખરીદી કરી શકે છે. તમારે શું કેવું છે?
એટલે જે તમે કહ્યું ને મીશો ને, ફ્લિપકાર્ટ ને, એમેઝોન અત્યાર સુધી તો મે તો તેમાં જ એટલે શોપિંગ ને બધું કરતી હતી. તો મેં તો બતાવ ને તું તમને બતાવ ને તો મેં તો ઘરે એટલે કે
એટલે કે
કરતા છે ને મે તો ઘરે શોપિંગ કરી લઈ છું. કેમ? કેમ કે હવે બજારમાં પણ જોઈએ છે, આપણે કેટલાક એવા ભાવો હા છે જે આપણને નહીં પરવડે એટલે એટલે કે આપણને છે ને આપણે બધી જ. દુકાન તો નથી પડતા આપણે એટલે ક્યાંક કોઈક એક રેન્ડમ દુકાનમાં જઈએ છે અને આપણને કોઈક વસ્તુ મળી રહે છે અને આપણે એને લઈ આવીએ છીએ. પરંતુ જો આપણે એ જ ઓનલાઈન શોપિંગમાં જતા હોઈએ તો આપણને
આપણને ફ્લિપકાર્ટમાં એ અલગ ભાવે મળે છે. મીશો પર અલગ ભાવે મળે છે. અને એમોઝન પણ અલગ ભાવે મળે છે. એટલે અને ગુણવત્તા પર બધાને ત્રણેય વસ્તુ ત્રણેય જગ્યા અલગ અલગ હોય છે. એવી કેટલી બધી એપ્લિકેશન, જેમ કે મિંત્રા છે. પિંગ છે. ફ્લિપકાર્ટ છે, મિશો, એમેઝોન બધી જ જગ્યાએ આપણને વેરાયટી મળી રહે છે. આપણે વસ્તુ ખરીદવાની અને આપણે સારામાં સારી ગુણવત્તા વાળી અને સસ્તામાં સસ્તા ભાવે છે ને વસ્તુ
મિસ્સુ અન્ય
મિસ્સુ અને છે ને, આપણને ઓપ્શન પણ ઘણા બધા મળે છે. આપણે બજારમાં જઈએ છેએ એક વસ્ત ધૂળતા આપણને ખુબ જ વાર પણ લાગી શકે છે. કદાચ એવું પણ બની શકે પરંતુ જો આપણે ઓનલાઈન શોપિંગ હોય ને, તો આપણે ઘરે બેઠા બેઠા જે વસ્તુ આપણને ગમે તે તેના પણ માત્ર ક્લિક કરવાથી આપણે એને બરાબર જોઈ શકીએ છીએ અને રેટિંગ પણ એની જોઈ શકીએ છે કેવી રીતે. તમે જેમ વાત કરી ચિકનકારી કુર્તી એ તો મને ખૂબ જ ગઈમુ અને હું તો એવું વિચારું છું કે આજના સમયમાં તો લોકો જો ઓનલાઈન શોપિંગ કરતા હોય. તો એ પોતાને છે ને સમયની બચત, પૈસા ની બચત અને વધુ સારી ગુણવત્તા વાળી વસ્તુ ખરીદી શકે છે કારણ કે
અત્યારે
અત્યારે ના સમયમાં ઓનલાઈન શોપિંગ નું જે ભાવ એટલે કે પ્રભાવ છે, ખુબ જ વધી રહ્યું છે. તો મને તો એવું લાગે છે કે લોકોને ઓનલાઈન શોપિંગ તો કરવું જ જોઈએ, પણ એનો બીજો ફાયદો એ છે કે આપણે એને ચોવીસ કલાક ઉપયોગ કરી શકી છે, બજાર તો રાત્રે બંધ પણ થાય છે, પણ ઓનલાઈન શોપિંગ નું જે પ્લેટફોર્મ છે, એ રાત્રેને દિવસ બંને જગ્યા ક્યારે પણ એમાં શોપિંગ કરી શકીશું, તો તમે એના વિશે શું કહો છો? હા ફાયદા ઘણા છે ઓનલાઈન શોપિંગના કે તમારો સમય ઘણો બચે છે, તમારે માર્કેટમાં જવા આવવા માટે રિકષા કરવી પડે અથવા સ્કૂટર પર જવું પડે અથવા બસમાં જવું પડે, તો એમાં તમારે થોડું ટ્રાન્સપોર્ટેશનના પૈસા થાય એ પણ બચી જાય છે, અને બીજું એ કે ઇઝી રિટર્ન હોય એટલે કદાચ વસ્તુ ગમે નહીં તો તમે રિટર્ન પણ કરી દો છો, જે તમારા ઘરે આવે અને એ લોકો પાછી લઈ જાય છે, એટલે એ લોકો એ સગવડતા તો બહુ જ સરસ આપી છે, અને હમણાં તો હું શું કરું છું, ખબર છે, મારે મારી ડોટર આવી છે ઘરે એની નાની બેબીને લઈને તો મને શાક માર્કેટ જવાનો ટાઈમ નથી રહેતો, તો એ પણ હું ઓનલાઈન મંગાવી લઉં છું બ્લિન્કીટમાંથી હું કરિયાણું, શાકભાજી અને ડેરી પ્રોડક્ટસ, એ બધું જ ઓનલાઈન મગાવી લઉં છું, જેથી મારો ઘણો સમય બચે છે, અને એ લોકો તો ક્વોલિટી પ્રોડક્ટ બ્રાન્ડ ડેટ બધું રાખે છે, એટલે એમ પણ મને કોઈ ચિંતા નથી કે વસ્તુ સારી આવશે કે નહીં આવે, અને આ ખરેખર એક ઘણી સારી સગવડતા છે, પણ એનો એક બીજો એ ડિસએડવાન્ટેજ એ છે કે લોકો બહાર નીકળતા બંધ થઈ જાય છે, એટલે કે પછી જે કમ્પલસરી ચાલીને માર્કેટમાં ફરીને શાક લેવાની મજા હતી, એના કારણે શરીરને થોડી કસરત રહેતી હતી કે ભાઈ અહીંયા બટે સારા નથી, પેલી બાજુથી લઈએ અથવા તો મારે ટિંડોળાનું શાક લેવું છે, ક્યાં હશે ટીંડોડા, એમ કરીને ટીંડોડા ગોતીએ ચાલતા જ જઈએ, વજન ઉચકીને ચાલતા ઘરે આવીએ, એના કારણે શરીરને પગને કસરત રહેતી હતી, પણ હવે શું થાય છે, જલ્દી ફોન લીધો જલ્દી મગાવી લીધું, બસ, પછી શું કરવાનું બેઠા બેઠા ટીવી જોવાનું, અથવા વાતો કરવાની ફોનમાં, એના કારણે સાચું કહું ને તો મારું વજન વધી ગયું છે, તો મને કોઈ વખત એવું થાય કે, હું આ ઓનલાઈન નું મારે ખૂબ જરૂર હોય ને, ત્યારે જ ઉપયોગ કરું, બાકી હું જાતે જ માર્કેટ જઉં, જાતે જ મને ગમતી સાડી ખરીદું, જાતે જ મને ગમતા યુટેન્સિલસ વાસણો ખરીદું, જાતે જ મને ગમતા શાકભાજી ખરીદું, શું કહો છો, તમે હા, તમે તો બરાબર કહો છો, હું તો માનું છું ને
કોઈક એવી વસ્તુ છે જે સારી છે, તો એને નુકસાન તો હશે જ, એટલે તમે જે કીધું એ બરાબર છે કેટલાક વખત એવું પણ થાય છે, કે જે મારા ફ્રેન્ડના હાથ થયા છે કે
તેમની સાથે આજ ઓનલાઈન શોપિંગમાં છે ને કેટલીક વખત ફોડ પણ થઈ જાય છે, હું આ વાત માનું છું કે એમાં કોઈ નવાઈની વાત નથી કારણ કે
તો એણે છે ને ઇન્સ્ટાગ્રામ, એટલે કે પોતાના માટે કુર્તી મંગાવેલી હતી અને એમાં છે ને ઓનલાઈન પેમેન્ટ કરવું હતું એમાં કેશ ઓન ડિલિવરીનો કોઈ ચાન્સ નહી હતો એટલે તેણે કર્યું પછી તેની ઘરે એટલે કુર્તી આવી જ નહીં એવું થઈ ગયું તો આમાં છે ને હું એ માનું છું કે લોકોની અંદર પહેલા તો એવી એપ્લિકેશનની અ વસ્તુ મંગાવી જોઈએ કે જે વિશ્વસનીય છે અવિશ્વસનીય કોઈ પણ એપ્લિકેશન માં
એપ્લિકેશન કે કોઈ પણ પ્લેટફોર્મથી કોઈ પણ વસ્તુને મંગાવી ના જોઈએ. બીજી વાત તો એ છે પછી એ કે કોઈ પણ વસ્તુ જયારે તમે મંગાવો છો તો ત્યારે એમાં જયારે ઓટીપી આવે છે તો ઓટીપી વાળા ભાઈ જો ત
એટલે આપે છે તો એ ઓટીપી ને સંભાળીને રાખો .
કોઈને પણ ઓટીપી નહી આપી દેવી એ પણ થાય છે એટલે હું એવું માનું છું કે તમે જેવી રીતે ક્યો કે એમને ફાયદાઓ છે તો ગેરફાયદાઓ પણ છેને તમે કહો
કે જયારે આપડણે સામે થી જઈને વસ્તુ લઈએ છીએ અને શાંભાજી લઈએે છીએ.
લઈએ છીએ એટલે મજા પડે છે મારી વાત બરાબર છે એમાં કોઈ એટલી મોટી વાત નથી તો તમે એના વિષે પર શુ કહો છો? હા, એ તો સાચી છે કે ઓનલાઈન તમે કરો ત્યારે તમારે સાવધાની તો રાખવી જ પડે અને ઓટીપી અને એ બધું જયારે આપવાનું થાય ત્યારે પેલા ચકાસવું પડે કે ભાઈ એપ દ્વારા જ આ વસ્તુ આ આંગડીયા આવ્યા છે ને અથવા તો તમે આ વસ્તુ મંગાવી છે અને આવી છે ને જો વસ્તુ વસ્તુ મંગાવી નથી છતાં આવી છે અને ઓટીપી આવ્યો છે તો તમે એને ઓટીપી ના આપો. અને મારે એક વખત એવું થયું હતું કે મેં ઓટીપી આપવાની ના પાડી કારણ કે મેં મગાવ્યું જ નોતું પણ છતાં એ આંગળીઓ કે જો તમારે લેવું ન હોય તો તમે કેન્સલનો ઓટીપી હું તમને મોકલું છું એ મને આપો. મેં કીધું બિલકુલ નહી. જયારે મેં ઓર્ડર કર્યો જ નથી તો મારે ઘર આવ્યું શું કામ અને તમે મને છતાંય કેન્સલ કરવા માટેનો ઓટીપી મોકલો છો. એ બિલકુલ હું નહી આપું. અને મેં ના જ આપ્યો અને થોડા દિવસ પછી મેં છાપામાં વાંચ્યું પણ ખરું કે એક બેને કેન્સલ કરવા માટેનો ઓટીપી આપ્યો અને એના બેંકમાંથી એટી થાઉઝન્ડ રૂપીઝ ઉડી ગયા બોલો, કેટલું ખરાબ એટલે સાવધાની તો ઓન ઓનલાઈન શોપિંગમાં રાખવી જ પડે. સાચી વાત છે તમારી.
હા એવી જ રીતે એટલે તો હું કઉ છું કે રાખવાની ખુબ જ જરૂરત છે ચાલો, હવે તમારી સાથે વાત કરીને અમેં ઘણી બધી એલે એવો અનુભવ
અને શીખી લીધું કે શું કરવું જોઈએ શું નહી તે તમારું જે તમે જે વોટસપ નુ પ્લેટફોર્મ ખોલ્યું છે તે ખુબ જ સારું છે ને કરીશું એટલે પરચેસ કરી ચાલ છે . હમ .